હા મિત્ર નમસ્કાર મિત્ર.
હા કેવું છે મિત્ર મજામાંને?
મસ્ત છેેમ મિત્ર મજામાં.
હા ભાઈ મે પણ મજામાં છે, પણ થોડુંક ટેન્શન જેવું છે, એમ કેમ કે અત્યારે ચોમાસું આવી રહ્યું છે ને એમાં ખેતી કેવીવી કેવી ખેતી કરી ગયા વર્ષે પણ મે છેને અ બિઆરન ગાય હું કેને આખ ખેતી બરબાદ થઈને પૈસા ઉલટા ના બરબાદ થયા, તો હવે શું કરું, હવે તમે કઈક કરો કે જેથી મારા આમ અત્યારના પૈસા બચે ઓછા ખર્ચેમાં સારું બિયારણ આવે એવું. કો કરો યાર.
હા ભાઈ એમાં ચિંતા ન મને આપ પને શાંતિથી એ વિચારીને પછી બિયારન લેવાનું. કારણ કે આજના સમયમાં બધાને ઉતાળ ઉતળમાં જે પણ ગમે તેમ બિયારણ લાવે પરંતુ ભાઈ આપણા ગામડા વિસ્ત જેમાં જેમ જમીન કે શે શડુબ છે કેવી પ્રકાર ની છે? એના એના યોગ્ય લાગે ને એવું જ બિયારણ લાવાનું. તમે તો ભાઈ જે તે ન્યુ બિયારન લાવવાનું. એનાથી આપણને નુકસાન થાય. કારણ કે અમુક અમુક આવી જમીન હોય ને તેમાં સારી ફળદુતા નહીં રે એટલે પછી આપણને નુકસાન તો થાય. પરંતુ અમારા વિસ્તાર જે ગામડા વિસ્તાર છે એ બાજુ જે મોટા ભાગના ખેડૂતો છે એ લોકો સમજી વિચારીને જે બિયારન લાવે ને એ ઘણું સારું છે. એટલે એમાં પાક ભી સારો આવે અને નફો બી સારો મળે. એટલે તમે પણ સમજી વિચારીને લાવજો.
આવિતના નફા માટે તો આપણે ખેત